હલો હા તમા રો અવાજ આવે છે ને
તો આજ કયા વિષય પર વાત કરશુ તમારે
આજે હવે જેવી કોરોના જેવી મોટી મોટી મહામારીઓ વિશે આપણે વાતચીત કરવાના છીએ.
હા તો કરીએે જો આજે જે તમે વાત શરૂ કરો ને
આજે એક એવો વિષય લઈ ને લઈએ જેના વિશે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ આ વિષય છે મહામારી થોડા વર્ષો પહેલા સમય દુનિયાએ કોરોના મહામારીનો અનુભવ કર્યો હતો. તે સમય દરમિયાન લગભગ દરેક વ્યક્તિના જીવનમાં કંઈક બદલાવ આવ્યો હતો. શાળાઓ બંધ થઈ ગઈ ઓફિસો ઘરેથી ચાલવા લાગી લોકો મુસાફરી કરી સકતા નોવતા અને સૌથી મહત્વની વાત એ હતી કે દરેક વ્યક્તિ એ પોતાના સ્વાસ્થ્યની ચિંતા થવા લાગી પરંતુ મહામારી માત્ર કોરોના પૂરતી મળ્યાથી નથી ઇતિહાસમાં ઘણી વખત એવી બીમારીઓ આવી છે જેને લોકો લાખો લોકોના જીવનને અસર કરી છે એટલે આજે આપણે જાણીશું કે મહામારી શું છે તે કેવી રીતે ફેલાય છે. તેના કારણે સમાજ પર શું અસર પડે છે અને આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ.
હા વાત સાચી કરી તમે એક એક સારો વિચાર પસંદ કરે છે મહામારી જે દરેક વ્યક્તિને જાણવી જોઈએ અને તેને સમજવી પણ એ કે મહામારી શું છે. કઈ રીતે અસર કરે છે. તેનાથી ઘણા શું નુકસાન છે. ખરેખર આ ખૂબ જ જરૂરી વિષય છે. ઘણા લોકો મહામારી સામાન્ય અને રોગચાળા વચ્ચે તફાવત જાણતા નથી. મહામારી અને જે રોગચાળા વચ્ચે ઘણો તફાવત રહેલો છે. જ્યારે કોઈ ચેપી રોગોને ખૂબ મોટા વિસ્તારમાં ઘણાં દેશોમાં ઝડપથી ફેલાય ત્યારે થી ખુબ લાંબા ઘણા લોકોમાં. અસર કરે છે. ત્યારે તેની મહામારી કહેવામાં આવે છે. શરૂઆત માં થોડા લોકો બીમાર પડે છે. પછી ધીરે ધીરે તે બીમારી વધતી જાય છે. અને ઘણા લોકોને અસર કરે છે. પરંતુ જો સમય સમય નિયંત્રણ ના કરવામાં આવે તો. આ બીમારી હજારો અને લાખો લોકો સુધી પહોંચી શકે છે. જેમ કોરોના, આ કોરોનામાં પણ કરોડો લાખો લોકો મૃત્યુ થયા હતા આ કારણે સરકાર. સારો ડોક્ટરો અને વૈજ્ઞાનિકો સતત નજર રાખે રાખતા હોય છે. કે કોઈ નવી બીમારી તો નથી આવી.
ાય
બ
મહામારી ફેલાવાનું મુખ્ય કારણ. એ છે. કે કેટલાક વાયરસ અથવા બેક્ટેરિયા ખુબ જ ઝડપથી એક બીમાર એક વ્યક્તિ માંથી બીજી વ્યક્તિમાં પહોંચે છે. કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો હોય અને. તે ભીડ માં જાય તો તેની આસપાસના લોકોને પણ ચેપ લાગી શકે છે. કેટલીક બીમારીઓ આવામાં ફેલાય છે. કેટલીક સ્પષ, અને કેટલીક દૂષિત, પાણી અથવા, ખોરાક દ્વારા. દ્વારા ફેલાય છે. આજના સમયમાં લોકો દેશ વિદેશમાં ઝડપથી મુસાફરી કરે છે. તેથી એક દેશ માં શરૂ થયેલી બીમારી થોડાક દિવસોમાં બીજા દેશમાં પણ, પહોંચી શકે છે.
હા. વાત તમે સાચી કરી છે. મહામારી એક દેશમાં છે. બીજા દેશમાં ખુબ જ ઝડપી રીતે પહુંચે છે પર આમા સૌથી મોટો આ માત્ર સ્વાસ્થ્ય પર નથી પડતો પણ તેની અસર સમગ્ર સમાજ પર પડે છે હોસ્પિટલોમાં દર્દીઓ સંખ્યા વધે વઘી જાય છે ડોક્ટરો પણ કામનો ભાર વધી રે જાય છે દવાઓ માંગ વધતી જાય છે અને ઘણી વખત હોસ્પિટલમાં જગ્યા પણ નથી હોતી આ કોરોના કાળમાં તો જે કોરોના મહામારી માં તમે જોઈ જશે કે ઘણી જગ્યા ડોક્ટરો મન નતા મળતા અને દેશના જે ઓક્સિજનના બાટલા પણ નતા મળતા હોસ્પિટલોમાં જગ્યા પણ નહતી સરકારી નવી હોસ્પિટલોમાં હોસ્પિટલો બનાવી પડી તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવી પડે અને લોકો જાગૃત કરવા માટે અભિયાનો પણ ચલાવવા પડે આ બધું ખૂબ મોટા આયોજનથી કરવામાં આવે છે
આ ઉપરાંત મહામારીની આર્થિક અસર પણ ઘણી ગંભીર હોય છે જારે લોકો કામ પર જઈ શકતા નથી ત્યારે ઘણા ઉદ્યોગો બંધ થઈ જાય છે નાના વેપાર નુકસાન થાય છે પ્રવાસન ઉદ્યોગ પર અસર પડે છે મોટા રેસ્ટોરન્ટ અને પરિવહન જેવી સેવાઓ પર પ્રભાવિત થાય છે ઘણા લોકોની નોકરી જતી રહે છે અથવા તેમની આવક ઘટી જાય છે તેથી મહામારી માત્ર આરોગ્ય ની સમસ્યા નથી પરંતુ સમગ્ર અર્થતંત્રને અસર કરનાર ઘટના બની જાય છે
હા તમે એકદમ સાચી વાત કરી જે મહામારી ખૂબ જ અંધંધાને અસર કરે છે કારણ કે જે કોરોના મહામારી આવે તી એમાં ઘણા લોકોએ જે એક બે વર્ષ જે લોકડાઉન લાગ્યું તેના કારણે નાના નાના ધંધાઓ જે હતા તે બંધ થઈ ગયા કારણ કે લોકોને બહાર જવાનું બંધ હતું તેના કારણે નોકરી પણ ન કરી શકતા અને ઘરનો ખર્ચો ના લગાવે અને દેશમાં જે અર્થતંત્ર ખોરવાઈ ગયું હતું આ કોરોના કારણે ભારત ખુબ જ પાછળ પડી ગયું છે ઘણા દેશોના આ કારણે અ તમે જોતા જશો કે શિક્ષણક્ષેત્ર પણ આ મહામારીનો ખૂબ જ દુરુયોગ થતો હોય છે. સરસ જોવા મળે છે કે જારે શાળાઓ અને કોલેજો બંધ થાય. ત્યારે વિધાર્થી ઓનલાઈન અભ્યાસ કરવું પડે છે કેટલાક વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ અથવા ઇન્ટરનેટ સુવિધા ના હોવાથી તેઓ યોગ્ય રીતે ભણી શકતા નથી શિક્ષકો માટે પણ ઓનલાઈન શિક્ષણ આપવું એક નવો અનુભવ હતો જોકે આ સમયગાળો ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો છે ડિજિટલ શિક્ષણનું મહત્ત્વ પણ સમજાઈ ગયું છે.
મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્ય ન મહત્વ પણ ખૂબ વધતી જાય છે સત ઘરમાં રેહુ પરિવારજન
અમારો અવાજ
. ગણા ચિંતા અનુભવતા હોય છે હલો હલો.
હા હવે અવાજ આવે વાત કરું
મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્ય નું મહત્વ પણ ખુબજ જાય છે સતત ઘરમાં રહેવું પરિવારજનો ના સ્વાસ્થ્યની ચિંતામાં નોકરી અથવા આવક અંગીરની અનિશ્ચતા અને બહાર ન નીકળી શકવાની સ્થિતિને કારણે ઘણા લોકો તણાવ અને ચિંતા અનુભવતા હોય છે તેથી ડોક્ટરોમાં શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવાની સલાહ આપે છે. પરિવાર સાથે વાતચીત કરી સકારાત્મક વિચાર રાખવો અને અનિયમિત અને નિયમિત કસરત કરવી પણ એટલી જરૂરી છે. .
હા કસરત તો યુગ કસરત અને યુગ આપ આપણા જીવનનો એક પાઠ છે જેના કારણે આપણને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જે આપણે જે નોર્મલ રોગો થાય છે તે નથી થતા અને આપણને કોઈ બીમારી થી લડવાની તાકાત મળે છે. મહામારી સામે લડવા માટે સામાન્ય રીતે નાગરિકની જવાબદારી પણ ખૂબ જ મહત્વની હોય છે. સરકાર જે સૂચનાઓ આપે તેનું પાલન કરવું જરૂરી હોય ત્યા માસ્ક પહેરવું સાથી. હથની સ્વચ્છતા રાખવી બીમારી હોય તો અલગ લોકો થોડું અંતર રાખવું જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી આ તમામ બાબતો બીમાર ફેલાવો રોકવા મદદ કરે છે જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો મહામારી નિયંત્રણમાં આવી શકે. તેને કબજામાં આવી શકે છે.
. એટલે મહામારી આપણને માત્ર બીમારી વિશે જ નથી શીખવાતી પરંતુ એકતા જવાબદારી સ્વચ્છતા વૈજ્ઞાનિક રીત સરણી અને પરસ્પર સહકાર નું મહત્વ પણ સમજાવે છે જ્યારે આખો સમાજ સાથે મળીને કામ કરે. ત્યારે સૌથી મોટી મુશ્કેલીઓ પણ સામનો કરી શકાય છે મહામારીના અનુભવમાં થી આપણે ભવિષ્ય માટે તૈવાર રહેવાની અને સ્વાસ્થ્ય ને પ્રથમ પ્રાથમિકતા આપવાની પ્રેરણા મેળવી જોઈએ. .
હા અમે એકદમ સાચી વાત કરી એમાં મારી ઘણી બધી તકલીફો ફેલાવે છે અને સમાજ પણ તેની ગંભીર અસ . કેવી અસરો પણ ફેલાય છે એક પ્રશ્ન થાય છે એક પ્રશ્ન થાય છે એક પ્રશ્ન થાય છે. ઘણી ઘટનાઓ પહેલેથી બનીતી હોય છે પરંતુ હકીકતમાં માનવ ઇતિહાસ જરૂરી છે તમે વાત સાલું કરો આગળ વાત સારું કરો ને હા તમે એક વાત શરૂ કરી શકો છો તમારા
તે કેવી રીતે ફેલાય છે અને સમાજ પર તેની કેવી અસર થાય છે તે વિશે વાત કરી હતી. હવે મને એક પ્રશ્ન થાય છે કે. શું મહામારી માત્ર આજના સમયમાં જ આવી છે ઘણા લોકોને એવું લાગે છે કે કોરોના જેવી ઘટના પહેલી વખત બની હતી. પરંતુ હકીકતમાં માનવ ઇતિહાસમાં ઘણી ભયખર મહામારીઓ આવી ચુકી છે હજારો વર્ષોથી માણસ વિવિધ પ્રકારની ચેપી બીમારીઓ સામે લડતો આવ્યો છે. દરેક મહામારી એ દુનિયાની કઈક નવ શીખ્યું છે અને વિજ્ઞાન ને આગળ વધવા માટે પ્રેરણ પી છે.
તમે વાત સાચ તારી વાતમાં એકદમ દમ છે સાચ છે ઇતિહાસમાં આપલે કરે કોલેરા. પોલમ અને ઇન્ફ્લુએઝા જેવી ઘણી મહામારીઓ લાખો જીવ લીધા છે અને જે ફથી જે બે હજર ઓગણીસ માં કોરોના જે બીમારી આ જેવી આધુનિક હોસ્પિટલો દવાઓ કે વૈજ્ઞાનિક સાધનો નહોતા લોકો જેથી ઘણી બીમારીઓનું સાચું કા પણ જાણતા નહોતા પરિણામે એક ચેપ ઝડપથી ફેલાવે જતો. અને આખા શહેરોમાં ખાલી થઈ જતા હતા ઘણા પરિવારો એક જ સમયમાં ન અનેક સભ્યો ગુમાવતા હતા તે સમયમાં પરિસ્થિતિ કલ્પના કરતા પણ ડર લાગતો હતો.
પરંતુ સમજતા વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો વૈજ્ઞાનિક ધ કે ઘણી મહામારીઓ વાયરસ અથવા બેક્ટેરિયાના કારણે થાય છે ત્યાર પછી દવા રસી અને આધુનિક સારવાર પદ્ધતિઓ વિકસવા લાગી આજે કોઈ નવી બીમારી જોવા મળે. દુનિયાભરના વૈજ્ઞાનિકો સાથે મળીને તેના પર સંશોધન શરૂ કરી દે છે થોડા વર્ષોમાં જે કામ થતું હતું તે આજે ઘણી વખત થોડા મહિનામાં થઈ શકે છે. આ માનવજતની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંથી એક છે.
હા મહામારી દરમિયાન રસીનું મહત્વ ખૂબ જ વધી જાય છે રસી રસી ને શોધવું એ ખુબ જ મહત્વનું છે રસ આપડા શરીરને કો ચોક્કસ રોગ સામે લડવાની તૈયારી આપે છે તમે જોયું હશે કે કોરોનામાં લોકોને રસીના બે બે ડોઝ આવ હતા તેના કારણે લોકો કોરોના સામે જેવી બીમારી સામે લડી શક્યા છે અને પોતાના આપ શક્તિ હોય છે તેનો ઉપયોગ કરીને શારીરિક શક્તિનો તેનો નાશ કર્યો હતો જયારે શરીર પહેલેથી જ રોગની ઓળખી લેશે ત્યાં ચેપ લાગ્યા પછી પણ ગંભીર બીમારી થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે એલે જ ડોક્ટરો વૈજ્ઞાનિકો સતત નવી વધુ અસરકારક રશ્યો શોધતા હોય છે જેના કારણે જે નવા ન કરતા હોય છે જેના કારણે જે મહામારી આવતી હોય તે પહેલાંથી જ અટકી જાય છે પણ પરંતુ સમગ્ર સમાજને સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે. .
હા પરંતુ મહામારી દરમિયાન એક બીજી મોટી સમસ્યા પણ જોવા મળે. છે અને તે છે અફવાઓ સોશિયલ મીડિયા પર ઘણી વખત ખોટી મોહિતી. ખુબ જ ઝડપથી પહેરાય છે કોઈ કહે છે કે આ દવાથી તરત જ રોગ મટી જશે તો કોઈ ક છે કે રસી લેવી જ નહીં આવી ખોટી માહિતીના કારણે લોકો ગેરસમજમાં આવી જાય છે તેથી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા ડોક્ટર આરોગ્ય વિભાગ અથવા વિશ્વસનીય શાસ્ત્રોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
હા તમે વાત સાચી કરી એક વાત એ પણ નોંધયા દેવી છે કે મહામારી આપણને સ્વચ્છતાનું મહત્વ ખૂબ સારી રીતે સમજાવે છે નિયમિત આ ધોવા ઘરની અને આસ પાસની સફાઈ રાખવી સ્વચ્છતા પણ પાણીનું પીવું પૌષ્ટિક ખોરાક લેવો અને શરીરને રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખ ખવી આ બધી સામાન્ય આદતો ઘણી મોટી છે. અને તેના કારણે ઘણા લાભો પણ થતા હોય છે ઘણા નુકસાન થતા હોય છે. અને નાની બાબતોને સામાન્ય બને છે પરંતુ મહામારી વખતે સમાજ જે છે આદત જીવન બચાવી શકે છે.
બોલો ત
મહામારી દરમિયાન ડોક્ટરો નર્સો એમ્બ્યુલન્સ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ અને પોલીસ જેવયા લોકોની ભૂમિકા પણ અતિ મહત્વપૂર્ણ હોય છે જાયારે મોટા ભાગના લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહેતા હોય છે ત્યારે આ લોકો પોતાની ફરજ નિભાવવા માટે દિવસ રાત કામ કરતા રહે છે. ઘણા લોકો પોતાના પરિવારથી દૂર રહીને દર્દીઓની સેવા કરે છે તેમના આ સમરપણ અને હિંમતને કારણે લાખો લોકો સમયસર સારવાર મેળવી શકે છે તેથી આવા કો રોના વોરિયર્સ કે આરોગ્ય કર્મચારીઓ પ્રતિ સમાજ હંમેશા આદર અને કૃતજ્ઞતા રાખવી જોઈએ.
હા ભવિષ્યની વાત કરીએ તો દુનિયા હવે પહેલાથી વધુ તૈયાર બનવાનો પ્રયાસ કરી રહી છે દરેક દેશ પોતાની આરોગ્ય વ્યવસ્થા મજબૂત કરે છે અને દેશની